હલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?
બસ અમે જો મજામાં છીએ તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરો છો.
બસ કઈ નહી જોઓ અત્યારે તો આપણા બધા તહેવારો ચાલુ થઈ જવાના છે ને આપણો સૌથી પ્રિય રક્ષાબંધનનો તહેવાર આવવાનો છે તો બસ એની જ તૈયારી કરું છું.
હા એજ તો તો તૈયારી ચાલુ કરી દીધી તમે.
હા જો બસ હવે બ થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે થોડી ઘણી બાકી છે. તો તમે ક્યાં જ જાઓ છો રક્ષાબંધન મનાવવા તમારા પિયર કે પછી સાસરામાં જ રહો છો.
ના ના મેં જવાની ને પીહર આ વખતે મતલબ એમ તો મારો ભાઈ બાર રહે છે. પણ આ વખતે મતલબ અહિયા ઇન્ડિયા ઈન્ડિયા માં જ છે તમે જવાની છું એ ને રાખડી બાંધવા કેટલા બે ત્રણ વર્ષ પછી મેં એને રાખડી બાંધવાની છું તો મેં તો જવાની છું. એટલે આ વખતે તો મેં મારી ભાઈ માટે ખાસ રાખડી અને ભેટ ખરીદી છે.
હા નહી નહી બહુ સરસ અને આપણે મતલબ ભાઈ વગર કેવું લાગે ને રક્ષાબંધન તહેવાર હમણાં આપણે ભલે રક્ષાબંધન અને પિયર પણ ગયા હોય ને ભાઈ નહીં હોય તો કેવું લાગે ને એકદમ અધરું અધુરું લાગે ને.
ભાઈ ના વગર થોડી રક્ષાબંધન નો તહેવાર ગમે છે આપણને રક્ષાબંધન તો તહેવાર જ. ભાઈ બહેન ના પ્રેમ અને વિશ્વાસ નો છે.
હા મને પણ બહુ ગમે છે રક્ષાબંધનનો તહેવાર એટલો કેટલો આપણે અ નાનપણમાં ઝગડતા હોઈએ, કેટલી મીઠી મીઠી નોકજોગ કરતા હોઈએ. પણ છતાં પણએ ભાઈ બહેનનો પ્રેમ કેટલો પવિત્ર અને અ ખુટ હોય છેને, કે ગમે તે મુસીબત હોયને કે આપડો ભાઈ એક અવાજમાં આપણી સાથે દોડીને આપણી મદદે આવી જાય છે.
હા એકદમ સાચું કીધું છે, ભાઈ બહેનનો રિશ્તો છે એવો હોય છે, જેમ કે ટોમેન જેરી હોય એવો. મારું ને મારા ભાઈ નું પણ એવું જ છે, અમે બેવ એટલા લડાઈએ એ ઝઘડા કરીએ પણ એકબીજા વગર નહી ચાલે. તો એ મતલબ એ પ્રેવ પ્રેમ જ એટલો છે, પણ આપડે પ્રેમ આપડે શું કહીએને, એક્સપ્રેસ નથી કરતા, પણ ભાઈ બહેનનો પ્રે ભાઈ પણ આ બેનના માટે જીવ કાઢી દે છે, કોઈ પણ મુસીબત હોય બેનને થોડુંક પણ એ તકલીફમાં હોય, તો ભાઈ થોડી ભાઈ તુરત એના માટે ઊભો રેહ છે, કે હું છું તારી માટે.
સાચી વાત છે, તમને ખબર ભાઈ છે ને એક આપણા પિતાની ભૂમિકા નિભાવે છે. એક પિતાની જગ્યા એક ભાઈ હોય છે.
સાચું કીધું તમે, ભા પિતાના પછી ભાઈ જ છે, બીજા એ ભાઈ ને બી સેકન્ડ ફાધર જ કેહેવાય છે, કેમ કે જુઓ એ આપડા મતલબ પપ્પાની જેમ જ આપડું ધ્યાન રાખે છે, આપડી બધી વસ્તુ કરે છે. લગ્ન પછી એન્ડુ, આપડા લગન થઈ જાય પછી બી આપણા માટે કેટલું બધું કરે છે. છે, તો એમ એને સેકન્ડ ફાધર ના હિસાબે જ જોઉં છું મેંતો મારા ભાઈ ને.
હા, આ વખતે તો હું પણ વિચારતી હતી કે, મારા ભાઈ માટે સરસ કંઈક કામ અ ભેટ એવું લઉં, હું વિચારતી હતી, પણ મને સમજ જ નથી પડતી, કે હું શું લઉં.
હા તો તમારા ભાઈને શું ગમે છે? એ વસ્તુ લઈ લઉ.
હવે એને શું ગમે, હવે એ તો બહાર રહી છે, હવે એને શું ગમે મને પણ સ એ લોકોની તો હવે પસંદ બદલા
છોકરા લોકોને તો જુવઓ ને વોચ, શૂઝ અને પછી ક પડાને એજ છે, મારા ભાઈને તો છે ને શૂઝ નુ બહુ શોખ છે, એને શૂઝ નું કલેક્શન પણ બહુ બધું છે. તો મેં એ જ વિચારતી છું, કે શૂઝ આપી દેવ એને ગિફ્ટમાં, એમતો રક્ષાબંધન પર ભાઈ આપે. છે બેનને ગિફ્ટ. પણ હું પણ મારા ભાઈને આપુંજ છું ગિફ્ટ, તો આ વખતે શૂઝ આપવાનો વિચાર છે, હા
અચ્છા, હું પણ આ વખતે છેને એવુંજ વિચારતી હતી, હું તો મારા ભાઈ કરતા મોટી છું. એટલે મારો તો હક્ક બને એને આપવાનો, એટલે હું આમ આજે આ વખતે વિ ચારતી હતી કે, આ વખતે એ મારો ભાઈ પણ છે ને એમ મતલબ અ હશે અહીંયાજ, આમ તો એ પણ બહાર હોય છે. એટલે કહેવાય ને આમ રાખડી એવું બંધાતું નથી, પણ આ વખતે એ પણ છે. એટલે અમે લોકો છેને, હું મારી મમ્મી સાથે હમણાં બજાર ગયા હતાને, તો અમ એક વસ્તુ જોતા જોતા એટલી સરસ થાળી હત નીનીકે ભાઈને આમ ઓલામાં બધું મૂકીને, નહી સોરી થાળી નહી પાટલો. બાજટ, એટલું સરસ હતુંને, તો મારી મમ્મી એ તરતજ લઈ લીધું, કે અ તમે લોકો આમ બધી બેહેનો મળીને રાખડી બાંધશો ને તો બહુ સરસ લાગશે આ એના ઉપ
હા, કેટલું સારું લાગે છેને, ર ક્ષાબંધન પર, મસ્ત પેલી થાળી આપડે ડેકોરેટ કરીએ ફૂલ અને પછું પેલી મીઠાઈ લાવીએ છીએ એના મનપસંદની, પછી રાાકડીને કેટલું સારું લાગે છે. જેમ આતુરતાથી મે તો વેઇટ કરું છું, કે ક્યારે રક્ષાબંધન આવે પછી અમે સૌ ચાર પા, ચાર ભાઈ બહેન છે. તો બધા ભેગા થઈને એકબીજાને રાખડી બાંધીએ, અમે તો બહેનો બહેનો પણ એકબીજાને રાખડી બાંધે છે.
હા, જો ને રાખડી એટલે, જો ભલે તમે બહુ મોંઘી એક્સ પેનસિવ રાખડીઓ ના લે એક જે દોરો પણ તમે લોને, એક એક રક્ષાનું સૂત્ર કહેવાય. કે તમે અ તમારા ભાઈ ની કલાઈ પર, બેન ની કલાઈ પર કો એવું જરૂરી નથી કે, તમે રાખ આપડી ભાઈને જ બાંધી શકો આ મતલબ એક એવી પ્રથા થઈ ગઈ છે આ આપણે જેની પણ રક્ષા કરવા માંગતા હોય એ એના રક્ષાના રૂપે આપણે અ એમને રાખડી બાંધતા હોઈએ છે અને સામે ભાઈ આપણને આપણી રક્ષા કરવાનું વચન આપે છે.
હા સાચું કીધું તમે એટલ જ તો મારી બહેનો મારાં મોટી છે બને ત એ લોકો ને પણ રાકડી બાંધો છુ તો એ મતલબ ભાઈ બહેન બધા એકબીજાની રક્ષા કરે છે અને એકબીજાનું ધ્યાન રાખે છે. તો એવું જ નહીં કે ખાલી ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધે, બહેનો બહેનો પણ એકબીજાને રાખ ડી બાંધી શકે છે.
સાચી વાત છે, મારે પણ જો કેવું છે ને મારે રક્ષાબંધનના દિવસે મારી પેલા નણંદ આવશે એ લોકો રાખડી બાંધી લેશે ને પ પછી હું મારા પિયરે જઈશ તમારું કેવી રીતનાં છે?
હા મારું પણ એવું જ છે કે મતલબ મારે નણંદ છે એ આવશે સવારે પછી એ રાખ ડી બાધશે પછી અમે બંનેવ જશું ત્યાં પછી મેં તો રોકાવાની છું તો એટલે પછી છી મેં જવા મતલબ સવારે બધું કામ પતાયને એ રાખડી બાંધી જશે પછી હું જ પછી ત્યાં રેવા થોડાક દિવસ ભાઈ બહેનો બધાં સાથે ભે ગા મળીને.
હા કેવી મજા આવે છે ને અને અત્યારે તો માર્કેટમાં તમે જોને એ એટલી સરસ સરસ રાખડીઓ આવે ને તો આપણે કઈ લઈએ કઈ નહીં લઈએ.
રુદ્રાક્ષવાળી હમણાં તો પેલું ઈવીલ આઈવાળું બહુ ચાલુ રહ્યું છે એટલે પછી ઈવીલ આઈવાળી રાખ ળીને પછી બ્રદર લખેલું ને પછી નાનાં છોકરાઓ માટે કાર્ટૂનવાળી રાખડી કેટલી મજા આવે, કેટલી મસ્ત મસ્ત રાખડીઓ આવે છે. મારા ભાઈ ને તો છે ને રુદ્રાક્ષવાળી ગમે એટલે હું તો મતલબ રુદ્રાક્ષવાળી જ મતલબ રાખડી લઉં છું.
હા હમણાંના જો છોકરાઓને છે ને સિમ્પલ આમ સોબર એવી રાખ ડી ગમતી હોય છે.
હા સાચું કીધું તમે. અને તમે પછી બધે ભાઈ બહેન ભેગાં થઈને કશે જાઓ છો ફરવા રાખડી પર?
નથી જતાં પણ આ વખતે ભાઈને કહીશ કે ચાલ અમને કશે લઈ જા તું.
હા એજ તો હું અમે લોકો તો જઈએ છીએ મતલબ બે ત્રણ વર્ષથી ભાઈ નહીં હતો અહીંયાં. તો કશે જવા જવાયું નહીં પણ આ વખતે તો હું પણ એને કેવા કે બધાં ભેગા થયાં છે આટલા વર્ષો પછી તો બધાં જીએ કશે ફરી આવીએ તો કેવી મજા આવે બધાં. ભાઈ બહેનો સાથે. જઈએ બહાર ફરીએ, ફોટા પાડીએ, જમીને આવીએ કેટલું મજા આવે!
એજ ને એજ બસ હું પણ એવું જ વિચારતી હતી આ વખતે તો અને ખબર નઈ આ વખત મને રક્ષાબંધનની બવ જ આમ કે ને ઉત્સાહ એક્સાઈટમેન્ટ છે.
હા સાચું કીધું હતું કેમ કે મતલબ ભાઈ તો આવવાનો છે ને હમણાં આટલા બે ત્રણ વર્ષથી તમે પણ બાંધી નથી રાખી. આટલા વર્ષ પછી બાધશો તો પછી એ ઉત્સાહ તો રહયો જ છે.
એજ અને મારા મારા બેવ છોકરાઓને પણ બહુ એ લોક અમારે પણ દીકરી નથી પણ અમારી બેનની છે ને બે છોકરીઓ છે તો એ એને મતલબ આટલા ટાઈમ પછી એ લોકો એને રાખડી બાંધે છે તો એ લોકોને બી બઉ મ
હા સારી વાત છે તો. ને કેટલું આવા તહેવારો છે ને પરિવાર ને વધુ નજુક લાવે વધારે નજીક લાવે.
નજીક લાવે છે ખબર છે તમને?
ને બાળકો પણ છે ને આવા તહેવારોને પછી મહત્વ સમજાય એ લોકોને. આપણે લોકોને જેવું શીખવશું તેવું જ એ શીખવશે આ બતાવશું બધા તહેવારનું મહત્વ બતાવશું તો એ લોકો પણ એમ તે એને ઈમ્પોર્ટન્સ આપશે એ તહેવારને. પણ વર વરના આજકાલના છોકરાઓ લોકોને થોડી શું ખબર પડે. કે શું હોય છે રક્ષાબંધન શું હોય છે આ બધું? એ લોકોના ઉપર આપણું જ કર્તવ્ય છે કે આપડે એ લોકોને બતાવીએ કે મતલબ શું છે આ તો એ લોકો પછી ઉત્સાહ થી એ લોકો પણ સેલિબ્રેટ કરે.
હા એ તો સાચી વાત છે જેવો ઘરમાં માહોલ હશે એટલે આપણે ઘરમાં તહેવારોનો એવો સરસ માહોલ રાખવાનો કે છોકરાઓ મતલબ એ બધું શીખીને એ લોકો બી શીખે અને આગળ જતા આપણું જે પરંપરાઓ છે એ લોકો બી નિભાવે.
હા સાચી વાત છે જો ને સુખ હોય કે દુઃખ કોઈ ભાઈ હંમેશા અ આપણી સાથે ઊભો જ રહે છે ને.
હા સાચી વાત મને તો તમારી સાથે આમ વાત કરતા બી એક થોડીક ઇમોશનલ જેવી થઈ ગઈ છું હું.
હા એજ ને ભાઈ બહેન નો પ્રેમ જ એવો છે કે આપણને એવું લાગી જ જાય યાદ આવી જાય.
હા સાચી વાત છે.
હા તો શું ભગવાન કરે બધા ભાઈ બહેનો નો પ્રેમ હંમેશા એવો જ રહે.
સાચી વાત છે ભગવાન બધી બહેનો બધા ભાઈઓને સલામત રાખે અને હંમેશા એમના આશીર્વાદ રાખે.
તો શું આ વખતે હમણાં તો હજુ મહિનો પડ્યો છે રાખડીને કે
હા પણ આપણને તો અત્યારથી બહ આમ હોશ હોય ને
કે આ પણ કરી લઈએ તે પણ કરી લઈએ
તો શું હું તો એ જ વિતારતી છું કે શું પહેરું મેં સાડી પહેરવું કે ડ્રેસ પહેરવું કે શું પહેરવું એમ જ કપડા નો પણ બો કે શું પહેરવાના રક્ષા
એ એક તો આપણા લેડીઝ નો છે ને રે જ છે કઈ પણ પ્રસંગો હોયને ઢગલો કપડાં હશે છતાં પણ આપણે
એજ તો આટલા બધા કપડાં પડેલા છે તો પણ એવું કે નહી નવા લેવા છે.
હા એજ ને હવે ઘણી બહેનો દૂર રેતી હોય એમને પણ ટિકિટ કરાવવાની એને બધું એ તો પહેલાથી જ બધી તૈયારીઓ કરવા માંડી જાય છે હ મારે તો સારું છે કે નજીક જ છે.
પણ સારું તો અડધો કલાક જ દૂર છે મારું તો અડધો એક કલાક જ દૂર છે મારું પિયર તો હ હા હા હા તો તો સારું છે કે એમ છો ને એમ ઘણા કેટલા ભાઈ બહેનો હોય છે જે મતલબ મળી નહી શકતા રક્ષાબંધન પર તો પછી કુરિયર કરે છે રાખડી તો પણ એ મતલબ એવું એવું મજા ના આવે એમ દુઃખ તો થાય જ કે મતલબ મેં જાતે મારા હાથ થી મારા ભાઈને રાખ ડી બાંધુ તો કેવું સારું લાગે હમણાં મારા મમ્મી જ છે તે મારા ભા મામા લોકો ગામ રે છે તો મમ્મી બી ચારી ગામ તો નહી જઈ શકતી રાખડી બાંધવા માટે એટલે પછી કુરિયર કરે છે. તેમ મમ્મીને પણ દુઃખ થાય કે મતલબ કાસ હું પણ આમાં ત્યાં જઈને એ લોકોને રાખડી બાંધી શકતી
સાચી વાત છે આપણે કેવું નહીં રક્ષ આપણે લગ્ન પછી કેટલી બધી એવી જવાબદારીઓ આવી જાય છે ને કે આપણે મતલબ આ રક્ષાબંધનના તહેવારે આપણે ઘરે નહીં જઈ શકતા. કેવું છે ને એક દીકરી માટે તે સમય કેટલો અઘરો હોય છે ને.
સાચું કીધું તો તમે શું કરીએ લગ્ન પછી આખી હા
પણ જો અત્યારે અત્યારે બાંધીએ છીએ રાખડી પછી એક ઉંમર થઈ જશે કે આપણા બાળકો પણ મોા ટા થઈ જશે એ મતલબ એક સમય પછી એવો આવશે કે કદાચ આપણે બી નહી જઈ શકીએ ઘરે.
હા સાચું કીધું તમે કેમ કે જો એક હમણાં તો શું છે આટલી જવાબદારી નથી છોકરાઓ નાના છે તો ચાલે જેમ છોકરાઓ મોટા થશે આપડે પણ એમ એજ થશે આપણને તો ધીરે ધીરે આપણને જવાબદારી વધી જશે તો આપણાથી પણ શું ખબર નહી જવાશે ભાઈ પણ પો તે જિંદગીમાં પછી બીઝી હોય કાં હોય તો એમ નહી જવાય. એટલે આ સમય છે તો એને ખુબ સારી રીતે હા
બેન અને ભાઈ સા સાથેથે જોવા જોઈએ એવી જ મારી પ્રાર્થના છે ચાલો તો પછી આપણે મળીએ
ચાલો મળીએ ચાલો તૈયારી કરી લેવ તમે પણ ચાલો આવજો આપજો.